બસ મજા માટે છું તમે કેમ છો?
હું પણ મજામાં છું બાકી શું ચાલી રહ્યું છે?
બસ કઈ નહી આ જો ઉનાળાનોો સમય ચાલી રહ્યો છે તો આપડા ઘર ઉપર જે બાલ્કનીમાં બધ પેડ પધા હોય છે એમને બી આપણને બહ જ કાળજી લેવી પડે છે,
હા, સાચું કીધું એટલે હું પણ છે ને હવે મારા થોડુંક આટલું મોટું બગીચે તો ન કહી શકીએ, પણ આમ ગેલેરીમાં નાનકડું બનાવેલું છે, તો એના અંદર હું પણ નવા છોડ લગાડતી હતી જેમ કે ગુલાબ છે, જાસુદ છેલ છોડ છે એ બધા લગાવ્યા હતા તો મને ગાર્ડનિંગ નો કરવાનો બ શોખ છે ને.
બિલકુલ સાચી વાત કરો છો, તમે એને ગાર્ડનિંગમાં જે નાના નાના આમ કલરફુલ રંગબિરંગા જે ફ્લાવર્સ આવે છે, તો આપડ ઘર બી એને સૌંદર્ય કે કેટલું વધી જાય છે તો આપી આપણા ઘર નું સૌંદર્ય વધારવા માટે પછી કેટલા બધા એવા પ્લાન્ટ્સ પણ હોય છે જેનાથી અ આપણે અ ઘરમાં પોઝિટિવ પોઝિટિવવિટી આવે છે અ અને આપણે ઓક્સિજનમ આપણને આપે છે અ બહુ મત મતલબ સારો આપણા ઘરની અંદરની જે અ અશો એ હોય છે એક રબડ પ્લાન્ટ હોય છે એ રબડ પ્લાન્ટ સારો આપણો મતલબ ગરમીનો શોષણ કરે છે સારું આમ ઠંડક આપે છે તો કે એટલા બધા એવા પ્લાન્ટ બી છે જેનાથી આપણને ઘરમાં અલગ અલગ ફાયદા બી હોય છે
હા સાચું કીધું તો અમે ઘણા બધા ફાયદા થાય છે આપણને આવા નાનાના છોડ ઘ ઘરમાં લગાડવાથી સૌથી મોટો ફાયદો તો એ છે કે મનને શાંતિ મળે છે અને છોડ સાથે સમય પસાર કરવાથી આપ આપણનો સ્ટ્રેસ પણ ઓછો થાય આપણને સારું પણ લાગે છે અને લીલોતરી જોવાથી પણ મન એકદમ પ્રસન્ન થઈ જાય છે આપણું અને ઘરની સુંદરતા પણ હા બોલો
બિલકુલ રંગબિરંગા જે ફૂલ આવે છે જયારે તો એ ફૂલ જોઈને કેટલું મન નામ અને એ જ આપણે પૂજા ઘરમાં ચડાવીએ તો આપણને કેટલું સરસ લાગે છે કે આપણા ઘરમાં મતલબ જે લાગેલા ફૂલ હોય છે એ આપણને ભગવાનને સમર્પિત કર્યા તો આપણને એ પણ કેટલું સારું લાગે છે
સાચું કીધું એ તો ખુબ આ સારું લાગે છે અને આ હું કેવું છું તમને કે ઘરની સુંદરતા પણ કેટલી વધી જાય છે ને આપણા ઘરમાં આટલા બધા પ્લાન્ટ હોય રંગબેરંગી એના પર ફૂલો હોય તો અને ફૂલો ના છોડ હોય તો આખું વા વાતાવરણ પણ એકદમ ખુશ્ણમાં બની જાય છે અને
બિલ સાથે જો કેટલા બધા એવા પણ એટલા પણ એવા એવા છોડવા હોય છે જે આપણેે ઘરે લગાવ એ તો આપડે એમ કહેવામાં આવે છે કે જેમ કે મની પ્લાન્ટ છે એ આપડણે ઘરમાં લગાવએ તો આપણે ઘરમાં સારી લક્ષ્મી આવે છે પછી ઝેડ પ્લાન્ટ છે એ બી કુબેર ધન નું પ્રતિક પ્લાન્ટ કહેવાવામાં આવે છે પછી તુલસીજી તો આપડા બધા ના ઘર આંગણે એનું તો અલગ જ મહત્વ છે આપડણે તુલસીજીની સવાર સાંજ પૂજા પણ કરીએ છેએ અ એ આપણા ઘરની આગળ હોય ઘરમાં મતલબ એક ઔષધિ વાળું અ પેડ પણ છે
હા એ સાચી વાત કીધી તમે અને સ્નેક પ્લાન્ટ કરીને આવે છે એ પણ ઘરમાં રાથી આમ સારું થાય છે આમ તો બધા છોડના પો તાના મતલબ સારા મહત્વ જ હોય છે અને એના માટે છે ને સારી ગાડી અને સારા છોડો માટે છે ને સારી માટી હોવી ખૂબ જ જરૂરી છે યોગ્ય ડો હોય પાણી અને સૂર્યપ્રકાશ પણ ખુબ જ જરૂરી છે. તો છેને શુરુઆતમાં તો થોડા આપણને સરળ છોડથી શુરૂઆત કરવી જોઈએ.
બિલકુલ, અને હા જો આ પળે ગરમી પછી જયારે આ વર્ષા ઋતુ આવે છે કોઈ પણ આપણે નવા ઝાડવા જો ઉગાવા હોય તો આ વર્ષા ઋતુના સમય પા ઉગાડીએ તો એ જલ્દી અ ઉગી જાય છે. એટલે આ અહ આ સમયે આપણે કોઈને કોઈ અ પ્લાન્ટેશન જરૂર થી કરવું જોઈએ.
હા, સાચું કીધું અને તે તમે અ છોડોને છે ને અ હવામાન પા પર આધાર રાખે છે અને સામાન્ય રીતે રોજ થોડું પાણી આ પતુ આપવું સારું પણ છે. પરંતુ આપડે છે ને એના અંદર વધારે પાણી ભરીએ ને તો એ પણ એના માટે નુકસાનદાયક બની શકે છે, એટલે આપડે એનું પણ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે,
હા આપણે સમયસર અને પૂરતું પાણી જ આપવાનું એનાથી વધારે પડતું પાણી નહી આપવાનું, અને ખાતર નું પણ આપણને સમય સમય પણ એની માટીની પણ આપણને ધ્યાન રાખવાનું એમાં પણ આપણે સમય સમય ખાતર કે જે અ કોકો કોકો બીટ્સ મળે છે, ને જે આપડે માટીમાં મિક્સ કરીએ સોઈલમાં મિક્સ કરીએ, તો એનાથી પણ આપણે ઝાડ અવા સારા મતલબ હોય છે, સારા ફૂલ ઉગે છે એમાં તો એનું પણ આપણને ખ્યાલ રાખવું જોઈએ.
તમે સાચો કીધું એમાં માટે છે ને ઓર્ગેનિક ખાતર સૌથી સારું હોય છે, આપડણે રસોડાના કચ છરામાંથી પણ આપણે બનાવી શકીએ છીએ, જે છોડો માટે ખુબ ફાયદાકારક હોય હોય છે, પણ તમને ખબર હોય ગાર્ડનિંગ કરવાનો આપણને શોખ તો બહુ જ હોય છે, પણ એની સાથે ઘણી વખત મુશ્કેલી આવી જાય છેને આપણા ઘરોમાં આવા જો તો જીવાતું અને રોગો જેવા એનું ધ્યાન ના રાખીએ તો છોડ ખરાબ પણ થઈ જાય છે. છે
બિલકુલ સાચું કહો છો, તમે અને કેટલી કેટલા બધા એવા ઝાડવા છે જેનો ઉપયોગ કર આપણે આપણા જે ઘરમાં કોઈ પણ આપણે સૌંદર્ય માટે પણ ઉપયોગમાં લઈ શકી. જેમ કે એલોવેરા છે, એને આપણે વાળ વાળ ની કાળજી માટે પછી સ્કીિન પર આપડે, કોઈ પિમ્પલ્સ ને એવું બધું થયું હોય, કે સ્કીિન એલર્જી થઈ હોય તો એના માટે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, અને તુલસીજી નો પણી ઉપયોગ આપણે જો શરદી ઉ ઉધરસ એવું થયું હોય તો એનો ઉકાળો કરીને પીએ તો પણ એ આપણા માટે ફાયદેમંદ થાય છે તો કેટલા બધા એવા જાઝાડવા બી છે કે જેનાથી આપણે શોખ બી પૂરો કરી શકીએ છે, અને આપડે કોઈ આપણને કોઈ જરૂરિયાત હોય તો એમાં પણ એનો ઉપયોગ કરી શકે,
હ સાચી કીધું બાળકો માટે તો છે જ અને આપણને છે, ને બાળકોને પણ ગાર્ડનિંગ શીખાવવી જોઈએ તેના ને તેમને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ થાય છે, અને જવાબદારી ની ભાવના એ એ લોકોમાં આજકાલ જો ને શહેરોમાં જગ્યા ઓછી હોય છે, તો લોકો એ લોકો આવામાં છે ને ગાર્ડનિંગ નહી કરી શકે, એટલે એ માટે છે ને ટેરેસ ઉપર જ ગાર્ડનિંગ કા તો આપણે આપણા બાલ્કની ઉપર ગાર્ડનિંગ કરીને, આવી નાની નાની જગ્યાઓ ઉપર એ લોકોને પણ છોડ ઉગાડવા જોઈએ, અને એના બાળકો બાળ ળકોને એવું બધું શીખાડવું જોઈએ.
બિલકુલ અને આજકાલનો જે પ્રદુષિત વાતાવરણ થઈ રહ્યો છે એનાથી તો જો આપણને આપડે આવે આપડા આપડે જો નાની ગાર્ડનિંગ આપડે ટેરેસ પર કે આપડે આપડા ઘર માં આપડે એનો ભાગ રાખીએ તો પણ આપણને સારું રો મતલબ વાતાવરણને શુદ્ધ કરવાનો એક સારો પ્રયાસ થઈ શ કે છે અને એક બીજી વાત અને એક બીજી વાત કે આજકાલ છે, ને કે કિચન ગાર્ડન બનાવવાનો બહુ જ ક્રેઝ ચાલી રહ્યો છે, તમે જોયું હશે કે કેટલી જગ્યાએ હવે પોતાના ઘરે જ અ કન્ટેનરમાં કેટલા બધા શાકભાજીઓ અને કેટલી બધી એવી અ સામગ્રી જે કિચનમાં યુઝ થતી હોય છે એ લોકો આજકાલ ઘરે જ એમના અ ટેરિસ પર ઉગાવે છે, એને કિચન ગાર્ડન માં ગાર્ડન એવી કરીને એનો નામ રાખે છે કે કિચનમાં જે પણ કામ આવતા હોય એવા એવા બધા નાના નાના છોડો લગાવે છે,
હા, સાચું કીધું. મેં પણ ઘણા લોકોને જોયા છે અને મોબાઈલમાં રીલમાં પણ મેં ઘણા લો કોને જોયા છે કે એ લોકો પૂરું ટેરેસ પર જ આવી રીતે પૂરું ગાર્ડન બનાવી દીધું છે. કશેક શાકભાજી તે, તો કશેક ફૂલો છે અને આમ મસ્ત સારું પણ લાગે છે. પર એની કાળજી પણ કેટલી આપણને લેવી પડે પછી. જેમકે ઉનાળો આવે તો ઉનાળામાં તો છોડ ઝડપથી સુકાઈ જાય છે. તેથી એ લોકોને પણ નિયમિત પાણી આ પવું અને જા છાયડાની વ્યવસ્થા કરવી પડે. તો આટલું બધું આપડે કરીએ તો એનું નુકસાન પન તો કોઈ વખત થઈ જાય ને. જે ત્યાં વર્ષા ઋતુમાં પણ અમ એ લોકોને સારું પડે. કે કુદરતી એ લોકોને પાણી મળી જાય અ એ અને વરસાદ વધારે પડે તો એના તેનું પણ આપણને એ લોકોનું ધ્યાન રાખવું પડે.
બિલકુલ, જયારે આપડે બઉ જ અ ગરમીનું વાતાવરણ હોય ત્યારે ઓલી ગ્રીન કલર ની શેડ હોય છે કે કા તો હા નેટ ઈ બાંધીને આપડે એની કાળજી રાખવી જોઈએ. અ એમના પર ક્યાંક છાયામાં પણ મૂકવા જોએ. કારણ કે તાપ તો હમણાં તમને ખબર છે બહુ જ અસહનીય તાપ તપી રહ્યો છે એટલો સૂરજનો તાપ કેટલો તેજ છે તો એમાં કેટલા બધા જાડવા છે એ બળી જાય છે
હા એજ તો અને આ ગાર્ડનિંગથી છે ને પર્યાવરણને પણ ફાયદો થાય છે જેમ કે છોડ હવામાંથી આપણને કેમ કાર્બન ડાયોક્સાઇડ આપે છે અને અ અ આપ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન આપે છે જેથી વાતાવરણ પણ કેવું સ્વચ્છ બની જાય છે અને હા અને આજ કાલ તો લોકો છે ને ઇન્ડોર પ્લાન્ટસ પણ રાખે છે તમને ખબર છે એના વિશે શે ઇન્ડોર ઇન હા આજકાલ તો લોકો છે ને ઇન્ડોર પ્લાન્ટસ પણ રાખે છે જેમ કે ઈન્ડોર હા ઘરની અંદરની હવાને ની પણ ગુણવત્તા એ લોકો સુધારે છે અને અને ઘરને મસ્ત આકર્ષક બનાવે છે
તે પછી આપણે ડ્રોઈંગ રૂમમાં પણ સારા લાગે એવા પ્લાન્ટ પણ ઘરમાં કરે અ રાખે છે હા ઇન્ડોર પ્લાન્ટ નો પણ હવે તો બહુ જ ક્રેઝ ચાલી રહ્યો
હા સાચું કીધું પર આપણને છે ને મોટી વાત કે ગાર્ડનિંગ કરતી વખતે છે ને આપણને છે ને ધીરજ રા ખવી પડે ધીરજ રાખવી પડે અને નિયમ તાથી એ લોકોને આપણે એની જવાબદારી બની જાય કે છોડ તરફ જ આપણને અ મતલબ ધ્યાન રાખવું પડે આપણે એની સંભાળ રાખવી પડે તો એ સારી રીતે થાય
તો જ એ સારી રીતે આપણા ઘરે ઉછેરાય સારું, તો ચાલો ફરી મલીશું અ બઉ સારી ચર્ચા થઈ આ ગાર્ડનિંગ વિશે બઉુ જાણકારી પણ મળી ફરી મળીશું જય શ્રી
હા જય શ્રી કૃષ્ણ જય શ્રી ક્રિષ્ન.